હલો હલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બહુ મજામાં છે તમને બહુ જ દિવસમાં યાદ આવી છે ભાઈ
હમ હમ બોલો બોલો જય શ્રી કૃષ્ણ
એવું શું કરો છો તમે
બસ ભાઈ બેઠા છે ખેતરે
એવું અમે બી ઘરે છીએ હવે
હમ્મ
હવે જવાણા છે ખેતરમા પાણી નહી આવત તો યાર પણને એવું કરવાનું
હમ્મ હમ્મ બોલો તો આજનો ટોપિક આપડે એજ્યુકેશન પરથી વાત કરીએ
કરીયે કરીએને
હા બોલો ચાલો તો એજ્યુકેશન માં તમને શું ખબર છે એજ્યુકેશન આપડા આપડે અગાની જિંદગી છે ભાઈ
હા ના એ જ છે ને ભાઈ એજુકેશન છે તો હવે પછી આગળું જિંદગી છેને તો પછી
એમ જો હા એમ શીખેલા હોય તો બધું કશે કશે કામ લાગે નહી શીખેલા હોય તો પછી બધા બહ ફરા વી જાય આપણને બરાબર
આવે જા અમારા અમારા ઘરોમાં બે તણ ભાઈ પણ છે એમ એવું કરેલ છે ડિપ્લોમા કરેલ છે અને આ જે ગામમાં ફિરતા છે એ
બરાબર પણ એવું ના હોય ભાઈ જો આપડણે શીખેલા હોય ને તો આપણને બધું ફરવી ન જાય માણા ને સ્કેમ નો કરી આપડે જો શીખેલા હોય ને તો માણસ કેમ ન કરી શકે આપડા સાથે ખબર પડી એ ની શીખેલા હોય તો આપડા પાસે કઈ બી કરીને સ્કેમ કરી જ જાય છે આપણા પાસે ખબર કો ખબર પડીડી ને અત્યારે પગાર હોય ને એવું બધું હોય તો જ આપણને ડિમાન્ડ છે બાકી તો આપણને ડિમાન્ડ જ નથી હતી બરાબર
એજ છે ને ભાઈ ડિમાન્ડ રવું જ જોઈએ આપડે
એમ હ ડિમાન્ડ ડિમાન્ડ ચાલુ જોએ એમ પૈસા તમારા જો પગાર ભી તમને અત્યારે તેના જમાનામાં કેવાય કેટલો જોઈએ ખબ લાખ રૂપિયાની ઉપર પગાર હોય તો જિંદગી જીવાશે અત્યારે ની તો જિંદગી જ નથી જીવવાની કેમ કે ચાલી નથી રેતું ભાઈ ઘર નથી ચાલી રહ્યું તો આપડે આપડે લગ્ન કરીએ બધું કરીએ પછી તો ચાલી જ નથી રહેવાનું ઘર ચાર ચાર પાંચ પાંચ જન ને પોસવાના એટલે તો ખરીડી લાખ રૂપિયામાં કેવી રીતે પોસાય મને એ કેવું તમે અત્યારનો જમાનો કેવો છે
આપણો ઘરનો ખર્ચો છે પછી આપણો ફ્લેટનો ખર્ચો છે
બધું જ બધું જ ભાઈ બધું જ આવી જાય છે આપડણે આપડે જો આપ આપડો પગાર અત્યારની જિંદગીમાં આપડો પગાર જોઈએ દોઢ લાખ રૂપિયા એક લાખ કૃપિયા એટલો પગાર જોઈએ આપડો એટલો ની હોય ને તો ભાઈ આપડું કઈ નથી થઈ જવાનુંજ સમજ પડી તમને ધન અત્યારે તો ભાઈ અત્યારે ભાઈ સાંભળો સાંભળો ભાઈ અત્યારે ધંધો કરવો હોય ને ધંધો તેના માટે બી શીખવું જરૂરી જ છે આપડે અત્યારે ધંધો કરવો હોય ને તો આ બી શીખવું જરૂરી જ છે હમ્મ હા એમ ધંધો ધંધો કરીએ વગર આપડેથી કઈ થતું જ નથી ધંધો કરીએ તો જ આપડે ધંધો કરવો હોય તો બી શીખવું જરૂરી છે બધું જ શીખવું જરૂરી છે અત્યારે તો કેની તો ભાઈ બહુ બધ કેમ કરી જાય છે બધા બો બવ લોકો એવા આવે હ સલા કે બધું ગમે તેમ કરી જાય છે આપણા સાથે હીખેલાય ને બિચારા ગરીબ લોકો હોય તે લોકો સાથે ગમે તેમ બી કરી જાય છે સ્કેમ પણ બહુ બધા કરી શકે છે એમ
હા, એ છે ને, ભાઈ ભલે સ્કેમ નહી થવું જોઈએ, કશું થવું નહી જોઈએ.
હા એમ સીખેલા હોય તો પછી આપણને હમજ પડે ને કે આ વસ્તુ આવી રીતે એમ વપરાય અહીયાં અહંયાપ તો એટલે કેમ ન કરો એમ
આપણે શીખેલા હોય તો પછી ખબર નહી એ કરી લેશુ
ઠીક છે
શું કેવો છો
શીખેલા હોય તો કશું ખબર નહીં એવું કરી લે મારા જિંદગીમાં
કઈ થાય નઈ ભાઈ શીખેલા સીખેલા નઈ હોય ને કઈ થાય નઈ જિંદગીમાં આપડાથી સમજ પડી તમને કયન ઉખેડી લેવાય આપડે થી
એ છેને હુ કરો છો કશું નહી
બસ કઈ નઈ
તમે ડુડિયાનું આડકો છો ને ડુડિયાને
હમ્મ
ડુડીયાનો ઓળકો છો
હમ્મ
હે ડુંટીયો
હમ્મ
એને ટોલેટોલેટ કે તો એ એવી કર છે હવે
બરાબર બરાબર
હમ્મ
તમે પણ શીખી જજો ભાઈ મરી અમે પણ શીખતા છ્યારે ડિપ્લોમા લ દીધું છે અમે ફર્સ્ટ યર થી ડિપ્લોમા કરી ને ભાઈ શું શાંતિ થી બહાર જતું રહેવાનું જેમ કે ઈન્ડિયામાં પૈસા જ નથી કમાવા સારું ઇન્ડિયા બેસાાય એટલે પસા આપડો કેટલો પગાર વધાવી વધાવીને પછી પચાસ હજાર ચાલીસ હજાર ખર્શે કેટલો વધાવશે લોકો બાર જાય તો કઈ મોટલ બોટલ ખોલે તો આપડો લાખો લાખ રૂપિયા બે લાખ રૂપિયા ત્ર લાખ રૂપિયા એવે કેટ બેચસે છે ખબર પડી
એ જ છે ને ભઈ
હમ્મ
હેલો આપડે આજ આપડે આજે કઈ શીખશું તો આપડે કશું ફ્યુચરમાં થવાનું છે નત
ભાઈ ફ્યુચર આપણે એક બધું શીખશું ને બહુ બધું શીખશું તો જ આપણું ફ્યુચર છે બાકી તો ફ્યુચર નથી આપણે જિંદગી નથી જીવવાની તમને કેમ ને ભીક ભીક માંગવા વાળા બી પણ અત્યારે તો એમ આપડે ભીખ માંગે ને તે લોકોને પણ શીખવું જરૂરી છે અત્યારે આપડે અત્યારે જો ભીખ માંગતા હોય આપડે શું કહીએ લોકને શીખો હાથ પગ થી કમાવો તમે પૈસા બરાબર
હા
હા આપડે ભી ભીક વારન બી કહીએ કે તમે હાથ પગથી કમાવો તમને શીખ શીખવાનું અમે અમે આપીએ તમને શીખવાારું એવું નથી આપડણે આપી દઈએ શીખવાળું પણ એ લોકો બી એ લોકો પાસે પૈસા હોય ને તો એ લોકો બી શીખીનેગા જઈ શકે છે તો એ લોકો પાસે પૈસા જ નથી આવતા તો એ લોકો કેવી રીતે આગાડી જાય એમ
હા ઈચ્છે ને ભાઈ શુંકું જોઈએ જિંદગીમાં
એમ બસ શીખવું જોઈએ કઈને કઈ તો શીખવું જોઈએ ને કમાવું જોએ એને પેટે પગી ને એમ પગાર રવું જોએ બસ એનો એસી ને એવું લાખ રૂપિયા અ દસ એક લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા
આપનો આપનો નાંદડો બોલો ભાઈ હવે એવું કરો છો
બસ કઈ નઈ ભાઈ જે જ કહીએ છે તમે પણ શીખી જજો
હ પીરી તું કઈ ના હકાર ન તલા હલો
હા બોલો ભાઈ
બોલ કશું નહી ભાઈ કાલી અમારે તો એક ધાબો છે ને
હમ્મ
તો એક છોકરો બહેનો હતો કરે પછી એક બેવડો આવે એ ફૂકટમાં દારૂ માંગ તો તો
હમ્મ હમ્મ
જે એક છોકરો છે એ તો પછી રોજંદારી પછી એ છોકરાએ ના પાડી દીધો એને
હમ્મ હમ્મ
તે એને પાસે ભરેલ બોટલ હતી પોણીની
હમ્મ
એકટ મહત્મા જયારે
હમ્મ હમ્મ
ડાયારેક્ટ થઈ જ બ હઉસ પડી ગઈ તો એ છોકરો પછી મેં તે બહાર જો આવ તો એ નને વિચારતો તો અમારો સારો ભાઈ બન છે ને ખળનો એટલે તબેલાન ફાસનો છે એ તબેલો બીજોઆ કરે છે
બરાબર બોલો બોલો ટોપિક પર બોલો ભાઈ અત્યારે બીજું વાત આપડે પછી કરશો તે ટોપિક પર બોલી લેવ
હા બોલો ને ભાઈ હું એજ્યુકેશન રશે તો જ કશું થશે ને ભાઈ હવે
એજ્યુકેશન જ છે ભાઈ આપડી એક જિંદગી એજ્યુકેશન જ છે એક આપડો સહાર હોય બીજું કોઈને નથી આપડો સારો બરોબર અત્ય નાના પોઈરા છે નનલા પોયરા બી અત્યારે નનલા પોયરા ને બી એટલું શીખાવવું જરૂરી છે કે તેનું ડિમાન્ડ એવું છે આપણે આપડણે શીખતા હતા ત્યારે ખાલી આપણને થર્ડ ફોર્થમાં આવે ત્યાં લગીને ખાલી બી સીડી વન ટુ થ્રી શીખાવતા હતા અત્યારે તો ફર્સ્ટથી નર્સરી થી બધું શીખાવા લાગે છે સ્પેલિંગ છે બધું ગમે તેમ બધું આખી આખી બુક વાંચવા આપી દે છે એ પણ એ નાનાપુરા નનું ટેલેન્ટ પણ છે એમ
પછી એ છે ને આવડે આવડે જો
કરી પણ લે છે અમે લોકો આપણા આપણા જેવા રીતે તો કરતા હોય નહી આપે
હળ જો અમારે એક ભાઈબન છે એ નાનો છે જો કે કોઈ એક દોઢ વર્ષનો છે એ ડાયરેક્ટ છે ને એની આસે એ એની મમ્મી પુસ્તકલીધે છે તો એવું કરે છે ડાયરેક્ટ પુસ્તક લયને બેય જાય છે અને પુસ્તક લઈને બે જાય છે પછી એ નાનો પડે છે મને કોન મનજે કોની ટેન્શન નથી એને
બરાબર
હેલો
જુએ જ ભાઈ એવું કરાવવું એજ્યુકેશન કરાવવું જ પડે આપડે બીજું કઈ નથી અત્યારે નાનલા પોરને શીખાવે ને જેટલું સાન અનલાપુરાને શીખાવશું તેટલું એમ એ લોકો અગાડી જઈને એમ મસ્ત એમ ગુડ રીતે આપડું એમ સારી રીતે ભણી શકશે એમ તો અત્યારથી કાચો થઈ જાય પાયો એટલે આપડે કઈ થઈ નહી શકશે એ લોકો બી આપડા જેવું થઈ જશે બસ આપડે ડિપ્લોમા કરવાનો પછી એ એને અગાડી બહાર જતું રહેવાનું પૈસા આવે કમાવાના બસ કમાો પૈસા જ જોઈએ બસ કઈ બી શીખો પણ પૈસા જ જોઈએ ગમે તેટલું તમે શીખ કઈ કઈ નકામું છે પૈસા નની હોય તો શીખો પૈસા જે જેટલું શીખો ને જેટલા પૈસા જોઈએ એમ ગમે તેવું શીખો પણ પૈસા પગાર રહેવું જોઈએ દો લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આ જિંદીમાં જીવાહારો મારું તો એટલું જ કેવું છે ભાઈ બોલો ભાઈ બીજું બોલો બોલો
કશું જ નહીં ભાઈ તમે બોલો હવે
બસ કઈ નઈ ભાઈ શીખવું શીખવું જ જરૂરી છે એટલું જ મારું કેવું છે
ફાર્મર માં જવાના છીએ અમે તો
એવું છે તે બી સારું છે પણ એ એમાં માં એમાં પણ સારું છે ભાઈ ખેતી બાડી કરવામાં પણ બહુ સારું ખેતી ખેતીવાડી કરીએ તો જ બધું કઈ થાય છે બધું બહુ બધું થઈ જાય છે ખેતીવાડીમાં પણ બહુ પૈસા છે વાય કમાવાના તમે તમને ખબર હોય તો હજુ બહુ પૈસા છે ખેતી બાડીમાં કમાવાના સમય જા તમે
બોલો ભાઈ હવે મેં ફ્રી છું
કઈ નઈ ભાઈ બહુ બધું કમાવા જેવું છે અત્યારના જમાનામાં બહ બહ બહુ જગ્યા છે કમાવાની ઇન્ડિયા માં પણ જેટલો પણ મેં કેમ ને તમને ઈન્ડિયામાં છે ને પૈસા છે પણ જે કમાવતા આવડું જોઈએ બસ એટલું જ છે ઇન્ડિયામાં કમાવતા આવળવું જોઈએ પૈસા તો બહુ છે કમાવતા આવળવુ જોઈએ ને અત્યારે ધંધો કરવો એને ધંધો કરવા સારું બી આપણને એજ્યુકેશન જરૂરી જ છે એમ એવું નથી કે ધંધા પર ડાયરેક્ટ બેસી જવાનુ અનપડ લોકો બેસી જાય એવું નથી અત્યારે તો સર્ટિફિકેટ માંગે છે
હવે ઉ તમને ખબર છે કંઈ બહાર નીકળવાનું હોય તો એજ્યુકેશન જ જોવાનું છે બીજું કંઈ જ નહીં
બરાબર. બઉ બધું છે ભાઈ અત્યારે તો શીખવું જ જરૂરી છે શીખી લેવાનું મસ્ત શાંતિ થી. શીખી લેવાનું શાંતિ થી મસ્ત પાસ કરી લેવાનું ને આપડે પૈસા કમાવાના મસ્ત ને જિંદગી મસ્ત જીવાની એટલું જ મારું તો કેવું છે ભાઈ તમને
દયાન થી ચલાવ -
તો ભાઈ તમારા સાથે વાત કરીને બહુ બહ ધન્યવાદ તમને તમારી સાથે વાત કરીને મજા આવી અમને થેન્કયુ બાય ઓકે